હલો
હલો
અવાજ આવે છે.
હા
આવે છેને, બરાબર
હા હા કમ્પ્લીટ
હમ્મ તમને ખબર છે ખેડૂતનું મહત્ત્વ બી એટલુ જ જરૂરી છે. અને ખેડૂતનું જીવન બી એટલુ સહેલુ નથી આપણા દેશમાં તો ખેડૂતને દેશની શાન કહેવાય છે.
હા
તમને ખબર છે, ખેડૂતને અન્નદાતા કેમ કહેવાય છે. હમ્મ
ખેડૂતને અનદાતા એટલા માટે કહેવામાં આવે છે. કારણ કે તે આપણા માટે અનાજ શાકભાજી ફળો કઠોળ તેલીબિયા અને અન્ય અનેક ઘણા બધા પાકો ઉગાડે છે અપ આપણને દરરોજ જે આપણે જે દરરોજ ભોજન કરીએ છે. તેની પાછળ એક ખેડૂતની મહેનત ઘણી બધી હોય છે. જો ખેડૂત ખેતરમાં મહેનત ના કરે તો આપણને ખાવા માટે પૂરતું અનાજ પણ ના મળે.
હા ખેડૂત નું જીવન એ આપણા દરેક ના જીવન સાથે જોડાયેલું છે. કારણ કે શહેરમાં રહેતા લોકો હોય. કે ગામડામાં રહેતા લોકો હોય, દરેક વ્યક્તિ ખેડૂત પર જ આધાર છે. ખેડૂત માત્ર પોતાનું નહી, પરંતુ આખા દેશનું પેટ ભરે છે. તેથી સમજવામાં તેમનું ખૂબ જ તેથી સમાજમાં તેમનું ખુબ જ મહત્વ છે.
હા એકદમ સાચી વાત.
તમને તમારા મત મુજબ ખેડૂતનો દિવસ સામાન્ય રીતે ક્યારે શરૂ થાય.
અમ ખેડૂત નો દિવસ ખુબ વહેલો શરૂ થાય ઘણા ખેડૂત તો સવારે પાંચ વાગે જ ઉઠી જાય. અને તેઓ સૌથી પહેલા પોતાના પશુને ચારો ખવડાવે અને પાણી આપે ત્યાર બાદ પોતે ચા નસ તો કરીને ખેતરમાં જવા માટે તૈયાર થઈ જાય. અને સૂર્યોદય પહેલા જ તેઓ તેમનું કામ ચાલુ કરી દે.
હા સાચી વાત છે ખેતરમાં પોહોચ્યા પછી તેઓ બસ એમના કામ પર જ લાગી જાય છે કે તે ઋતુઓને પાક પર આધાર રાખે છે ક્યારેક જમીન તૈયાર કરવી પડે છે તો ક્યારેક બીજા વાવવાના હોય છે. તો ક્યારેક પાણી આપવાનું ખાતર નાખવાનું અથવા નીંધન દૂર કરવાનું કામ હોય છે. પાક તૈયાર થાય ત્યારે કમાણી અને મંદી સુધી પહોંચ પહોંચાડવાની જવાબદારી પણ ખેડૂતની જ હોય છે એટલે એને એ દરમિયાન ઘણું બધું કરવું પડે છે.
હા એકદમ સાચી વાત.
એટલે ખેડૂતનું કામ શું ખાલી માત્ર પાક જ ઉગાડવાનું.
ના ખેડૂતને જમીન થી લઈને બજાર સુધીની આખી પ્રક્રિયા સંભાળવી પડે. કયા પાકની પસંદગી કરવી ક્યારે વાવણી કરવી. ક્યારે દવા છાંટવી અને ક્યારે તેનું વેચાણ કરવું આ બધા બધા નિર્ણય ખેડૂતો પર આધારિત જ છે.
હા. આમ જોવા જઈએ તો ખેડૂતનું જીવન એટલું બી સરળ નથી. હકીકતમાં તો ખેડૂત દિવસ રાત મહેનત કરે છે. કડકડતી ગરમી હોય છે વરસાદ હોય કે ઠંડી હોય. તે ખેતરમાં કામ કરવાનું બંધ કરતો નથી ઘણી વાર તહેવારના દિવસે પણ ખેતરમાં જવું પડે છે આ તો એકદમ સાચી વાત છે કે તહેવારના દિવસે પણ એ તહેવારને છોડીને ખેતરનું જોવે છે.
હા એકદમ સાચી વાત.
ખેડૂત માટે એ સૌથી મોટો આધાર શું છે.
કુદરત કેમ કે સમયસર વરસાદ પૂરતું પાણી સારી જમીન અને અનુકૂળ હવામાન હોય તો પાક સારો થાય. પરંતુ જો વરસાદ ઓછો પડે અથવા વધારે પડે અથવા કરાર પડે. તો આખી જમીન બગાડી નાખે છે. ઓછો વરસાદ પડે તો પાક બરાબર ના થાય વધારે પડે તો પાક કરેલો બગડી જાય. એટલે પૂરતું એની સારસંભાળ રાખવી પડે ખેડૂતે.
એ તો સાચી વાત છે કારણ કે હંમેશા તેને પાકનું ભાવ યોગ્ય મળે એવું જરૂરી નથી. ઘણી વખત ખેડૂતને પાકનો યોગ્ય ભાવ મળતો બી નથી. ઉત્પાદનો ખર્ચ વધી જાય છે પરંતુ વેચાણ સમયે ભાવ ઓછો મળે છે. તેથી ઘણી વાર ખેડૂતને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ જોવા જઈએ તો અહીં ચરોતર માં જે લોકો રામેડા કરે છે એમને એમાં એના બી ભાવ કોઈ દિવસ નક્કી ના હોય, કોઈ વાર તેમને વધારવી મળે કા તો કોઈ બી કોઈ વાર તેમને પૈસા અ મળી બી જાય કા તો કોઈ વાર પૈસા એમને મૂકવા બી પડે અને સામે એવું ખર્ચો પાણી બી એમને પાછું ના મળે.
હા સાચી વાત.
છતાં પણ મેળ ખેડૂત તેની મહેનત ચાલુ રાખે છે. એનું કારણ શું હશે?
કારણ કે ખેતી માત્ર વ્યવસાય નથી. પરંતુ એ એક જીવન શૈલી છે ઘણા ખેડૂતો પેઢીઓથી ખેતી કરતા આવ્યા છે, તેમને જમીન સાથે ખૂબ જ લાગણી હોય. તેઓ મહેનત અને આશા સાથે દરેક નવી સિઝને સિઝને નવી નવી ખેતી કરતા હોય છે.
હા. આમ જોવા જઈએ તો ગામડાનું જીવન અને ખેતી વચ્ચેનો સંબંધ થ કંઈ અલગ નથી કારણ કે ગામડાનું જીવન ખેતી પર આધારિત છે ઘણા લોકો ખેતી અથવા ખેતી સાથે જોડાયેલા કામ કરીને જીવન નિર્વાહ કરે છે. પાક સારો થાય તો ગામમાં ખુશી નું વાતાવરણ હોય છે. અને પાક ખરાબ થાય તો તેની અસર આખા ગામ પર પડે છે.
હા એકદમ સાચી વાત.
તો આપણા સમાજે ખેડૂત માટે શું કરવું જોઈએ?
સૌથી પહેલા તો ખેડૂત નો આદર કરવો જોઈએ. ખોરાક નો બગાડ ન કરવો જોઈએ કારણ કે દરેક દાણાની પાછળ કોઈ ખેડૂત ન પરિશ્રમ હોય છે. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ખડૂ ખેડૂતો પાસેથી ખરીદી કરવી જોઈએ, અને તેમની મહેનત નની સન્માન આપવું જોઈએ આપણે.
હા કારણ કે ખેતી શરૂ કરતા પેલા, ખેડૂત પો પોતાની જમીનનું નિરીક્ષણ કરે છે જમીનની ગુણવત્તા કેવી છે તેમાં કયા પાક ની સારી, ઉપજ મળશે અને પાણીની ઉપ ઉપલબ્ધતા કેટલી છે, તે બધું જ ધ્યાનમાં રાખે રાખીને આયોજન કરે છે, આજકાલ ઘણા ખેડૂતો જમીનનું પરીક્ષણ પણ કરાવે છે, જેથી યોગ્ય ખાતોનો ઉપયોગ કરી શકાય.
હા એકદમ સાચી વાત.
તમને ખબર છે કે જમીન તૈયાર કરવાની પ્રક્રિયા કેવી હોય છે?
અમ સૌથી પહેલા તો ખેડૂત જમીન ખેડે છે. પહેલાના સમયમાં બળાદ અને હળનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે મોટા ભાગે ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે. જમીનને સારી રીતે ખેડીને તેને નરમ બનાવવામાં આવે છે. જેથી બીજ સરળતાથી ઉઊગી શકે.
હા સાચી વાયા છે. તેથી જ ત્યારબાદ ખેડૂત સારા ગુણવત્તા વાળા બીજ પસંદ કરે છે સારી ઉપજ માટે સારા બીજા ખૂબ જ જરૂરી હોય સારા બીજ ખૂબ જ જરૂરી હોય છે. ઘણા ખેડૂતો તો પ્રામાણિત બીજ ખરીદે છે જેથી પાક મજબૂત અને તંદુરસ્ત બને.
હા એકદમ સાચી વાત.
ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારના પાક ઉગાડવામાં આવે છે.
ભારતમાં ઘઉં ચોખા બાજરી જુવાર મકઈ કપાસ શેરડી મગફળી તુવેર ચણા સોયાબીન શાકભાજી અને ફળો જેવા અનેક પાક ઉગાડવામાં આવે છે. અલગ અલગ રાજ્યમાં હવામાન પ્રમાણે અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે‌.
હા આપ આપણે ગુજરાતમાં જોવા જઈએ તો મુખ્યત્વે કપાસ મગફળી જીરું ઘઉં બાજરી એડા તલ ડુંગળી બટાકા અને વિવિધ શાકભાજીનું ઉત્પાદન માટે પ્રમાણમાં આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ પાક લેવામાં આવે છે.
હા સાચી વાત.
અ તમને ખબર કે પાકને પાણી કેવી રીતે આપવામાં આવે છે.
અમ પહેલા તો ખેડૂત વરસાદ પર વધુ આધાર રાખતા હતા પણ હવે કેનાલ કુવા બોરવેલ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તે પાણી વાવામાં આવે છે અને ટપક સિંચાઈ થી પાણીની ઘણી બચત થાય છે. અને પાકને જરૂર પ્રમાણમાં પાણી મળી રહે છે.
હા એટલે તો ખાતરન દવાઓનો બી ઉપયોગ કરવામાં આવે છે કે પાકને પોષણ આપવા માટે ખાતર નો ઉપયોગ કરવામાં આવે છે. જીવતો અને રો જીવાતો અને રોગોથી બચાવવા માટે દવાઓનો ઉપયોગ કરવ માં આવે છે પરંતુ હવે ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતર અને કુદરતી ખેતી તરફ પણ આગળ વધી રહ્યા છે.
હા સાચી વાત.
તમને ખબર ઓર્ગેનિક ખેતી એટલે શું.
આ ઓર્ગેનિક ખેતી એટલે અ જૈવિક ખેતીમાં રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો ઓછો અથવા બિલકુલ ઉપયોગ કરવામાં જ નહીં આવતો. ગાય નું છાણ ગૌમૂત્ર કમ્પોસ્ટ ખાતર અને કુદરતી પદ્ધતિઓથી ખેતી કરવામાં આવે છે. આવી ખેતી થી જમીન પણ સારી રહે અને લોકો સુધી સારો એવો ખોરાક પહોંચે છે.
હા સાચી વાત છે આજકાલ ખેતીમાં ટેકનોલોજીનું પણ કેટલું ઉપયોગ થાય છે હવે તો ખેતીમાં ટ્રેક્ટર હાઈવેસ્ટસ્ટર ડ્રન સ્પ્રે મશીન ટપક સિંચાઈ મોબાઈલ એપ્લિકેશન અને હવામાનની માહિતી જેવી અનેક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ખેડૂતો મોબાઈલ થી બજારના ભાવ પણ જાણી શકે છે. આ તો સારું કેવાય ને એમની માટે.
હા બહુ જ સારું કેવાય.
ડ્રોન નો ઉપયોગ કેવી રીતે થાય છે તમને ખબર છે.
અ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. મોટા ખેતરમાં ઓછા સમયમાં કામ થઈ જાય અને મજૂર ખર્ચ પણ ઓછો થાય અને દવાનો બગાડ પણ ઓછો થાય.
હા સાચી વાત છે. આમ જોવા જઈએ તો ખેતીમાં ઋતુનું મહત્ત્વ બી એટલું જ છે‌. ખેતી સંપૂર્ણપતપણે ઋતુઓ પર જ આધારિત છે. ખરીફ ખરીફ પાક વરસાદમાં વાવવામાં આવે છે જ્યારે રવિ પાક શિયાળામાં વાવવામાં આવે છે. યોગ્ય ઋતુમાં યોગ્ય પાક વાવવાથી ઉપજ સારી મળે છે.
ખેડૂતને પાક થયા તૈયાર થયા પછી શું કવુ પડે
આહ પાક તૈયાર પછી કાપણી કરવામાં આવે છે, ત્યારબાદ અનાજને સુકવામાં આવે છે. સાફ કરવામાં આવે છે અને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. ઘણી વખત ખેડૂતને યોગ્ય ભાવની રાહ પણ જોવી પડે છે.
હા, એ સાચી વાત છે. આમાં તો ખેડૂતના પરિવારનો બી એટલો જ ફાળો હોય છે ખેતીમા ખેડૂતનો આખો પરિવાર ખેતીમાં મદદ કરે છે મહિલાઓ વાવણી, નીંદણ અને કાપણીમાં બી મહત્વની ભૂમિ કા ભજવે છે બાળકો પણ રજાના દિવસોમાં મદદ કરે છે.
સાચી વાત
તમને શું લાગે છે, ભવિષ્યમા ખેતી વધુ આધુનિક બનશે
હા, ચોક્કસ નવી ટેકનોલોજી, સ્માર્ટ સિંચાઈ અને વૈજ્ઞાનિક ખેતી કારણ કે ખેતી વધુ સરળ અને નફાકારક બનશે યુવાનો પણ ખેતી તરફ આકર્ષિત થશે.
હા, સાચી વાત છે. આજના સમયમાં ખેડૂતો સામ